હલો
હલો... કેમ છે?
બસ મજામાં તું કેમ છે?
બસ હું બી એકદમ મજામાં છું
બોલ બોલ કેમ ફોન કર્યો?
કંઈ નહીં બસ આજે મારે એમ તમારા પંજાબી વિશે થોડું જાણવું તું આ જાણવું તું એટલે કોલ કર્યો તો આમ તો મને ખબર છે કે તમે શું કરો મને થોડી ઘણી ખબર છે પણ મને વધારે પડતું તમારા વિશે જાણવું છે તમાર જોડે વાત કરવી છે એટલે મેં તમને ફોન કર્યો હતો.
હા સાચી વાત છે. પંજાબ વિશે જાણવું જરૂરી છે અને પંજાબનું નામ સા સાંભળતા અ હરિયાળી ખેતરો ભાંગડા લસ્સી ની યાદ ના આવે ને એવું તો બને જ નહી કારણ કે તે તેનું મહત્વનું છે. તો અમારા પંજાબમાં ખેતરો, ભાંગડા, લસ્સી એ બધાની બહુ વધારે પડતી જ આમ એના લીધે ઓળખાય છે.
સાચી વાત હું બી જયારે ભા ભા પંજાબનું વાત નામ સાંભળ્યું ત્યારે મને હર્યા ભર્યા ખેતરો અ મને યાદ આવે છે અને લસ્સી તો સૌથી પહેલા આવે છે સાચી વાત છે તારી પરંતુ પંજાબીનુ નામ કેમ પડ્યું કે તે તે કેમ એ જાણવામાં આયા?
હા જો પંજાબનું નામ એવી રીતે પડ્યું કે પંજ એટલે પાંચ અને આમ એટલે પાણી એટલે પાંચ નદીઓને ભૂમિ પાંચ નદીઓની જે ભૂમિ હોય ને એને પંજાબ કહેવાય
ઓહ વાહ કેટલું સરસ રીતે નામ પડ્યું છે. એટલે જ પંજાબ ખેતી માટે ખૂબ જ પ્રખ્યાત છે નહી
હા કારણ કે ત્યાંની જે જમીન છે તે નદીઓથી ભરપૂર છે અને જ્યાં પાણીનો પ્રવાહ વધારે હોય ત્યાં ખેતી પણ તેટલી જ વધારે થાય ને હરિયાળુ લાગે એટલે ત્યાં પંજાબમાં ખેતી ખુબ જ પ્રસિદ્ધ છે.
બરાબર મને બી એવું લાગે છે કે ખેતીનું ખેતીની જેમ અ મહેનત ખેતીની જે મહેનતથી જે આપણને અનાજ મળે છે. પંજાબ પંજાબના ખેડૂતો ખરેખર ખૂબ જ મહેનતું હશે કે એ લોકા એટલી મહેનત કરીને ખેતી કરે છે અને બધાને અ અનાજ પહોંચાવાનું કામ કરે છે.
હા સાચી વાત છે તારી અને છે ને ભારતના ઘઉં અને ચોખા ઉત્પાદનમાં ભારતમાં જે ચોખા અને ઘઉંનું ઉત્પાદન છે ને તેમાં પંજાબનું જ મોટું યોગદાન છે એટલે કે તેને ભારતનો અન્ન ભંડાર પણ કહેવામાં આવે છે.
બરાબર છે મને પણ મેં પણ સાંભળ્યું છે કે જો કોઈ અ મે અ મહેમાન આવે પંજાબમાં તો તેઓ એકદમ ખૂબ પ્રેમથી એમને આવકારે છે અને એમને એકદમ અ શું કહેવાય ઈ અ હંમેશા પંજાબીમાં છે ને ઇતિહાસની વાતો કરે છે એ લોકો કા જોડે એમને એમ એવું લોકોને એવું લાગાડતા જ નથી કે હા ભાઈ એ લોકો મહેમાન છે પોતાના ઘરના મેમ્બર હોય એવી રીતે જ ટ્રીટ કરે છે આમાં આ આ નવા નવા પકવાનો બનાવીને આપે છે ખવડાવે છે.
હા બરાબર તારી હા પંજાબમાં લોકો ખુશી મિજાજ અને મહેમાન નવાજવામાં તે બહુ દિલદાર હોય છે અનીલને ખબર છે કે જયારે પણ મહેમાન આવે ને તો એ લોકો ખૂબ જ પ્રેમથી એમને આવકારે અને પંજાબમાં ઈતિહાસ વિશે પણ ઘણું બધું છે.
હા બરાબર પંજાબનો ઇતિહાસ તો ખૂબ ગૌરવશાળી હ ગૌરવશાળી છે અને અહીં અહીં ઘણા અ શુરવીરો દે દેશ માટે બી અ બલિદાન આપ્યું છે કે ઘણા બધા લોકો જે પંજાબીઓ હોય છે એ લોકા આવી રીતે કંઈક કોઈક જંગ હોય કોઈ વોર થઈ હોય કે કોઈ બી અ આર્મીમાં કોઈ સેનામાં હોય એ લોકા તો એ લોકો એ બી ઘણા બધા બલિદાનો આપ્યા હોય છે.
હા સાચી વાત છે અને જયારે પંજાબના લોકો છે ને એ વધારે પ્રમાણમાં અ સુરવીર મતલબ જે હોય ને સૈનિક એમાં વધારે જતા હોય છે કારણ કે તેઓ ખુબ જ ફિટ રહેતા હોય છે એટલે એ લોકા વધારે પ્રમાણમાં હોય છે આપડા દેશની સૈનિક માટે અને તેમાં તે નામ સાંભળ્યું હોય કે શહીદ ભગતસિંહ નું નામ તે દરેક ભારતીય ગર્વથી લે છે કારણ કે તે આપડામ સૌથી મોટા સૈનિક હતા. અને તે પણ અ અ પંજાબી જ હતા એટલે એ બધા ભારતીય તેમને ગૌરવ થી જાણે છે. તે અને તમને લે છે.
બરાબર છે તેમના જેવા તો અ વીરો એ દેશની કેટલી આઝાદીમાં કેટલી મદદ કરી હતી મને એ બી ખબર છે કે એ લોકાનુ પોતાનું જીવનના સમર્પિત કરી દીધુંતું એ લોકાને દેશને બચાવવા માટે.
હા સાચી વાતા છે તારી. પંજાબમાં શીખ ધર્મ નું પણ વિશેષ મહત્વ છે તને ખબર છે. કે ગુરુ નાનક દેવજી શીખ ધર્મ ના પ્રથમ ગુરુ હતા. અને તેમણે પ્રેમ, સમાનતા અને માનવતાનો સંદેશ આપ્યો હતો. તેથી જ પંજાબમાં અમૃત્સ પંજાબમાં જે અમૃતસર આવેલું છે તેને તેને વર્ણ મંદિર અને વિશ્વભર માં પ્રસિદ્ધ છે.
બરાબર છે સૌથી સુંદર વાત એ છે કે ત્યાં કોઈ પણ
એ વિશે
ના મને સુવર્ણ મંદિર વિશે નથી ખબર.
હા તો હું તને કહું કે ત્યાં હજારે લોકો દર્શન કરવા આવ્યા છે જાય ત્યાંનું લંગર પણ ખૂબ જ પ્રસિદ્ધ છે અને સૌથી સુંદર વાત તો એ છે કે ત્યાં કોઈ પણ ધર્મ ના વ્યક્તિઓ ભોજન કરી શકે છેને. ઘણી બધી સંખ્યા ભાવ ભક્તો દર્શન કરવા આવે કારણ જે મંદિર
બરાબર છે મેં બી એમ ફોટોમાંને એ બધે મે તો જોયેલું છે. કે સોનાનો બીજ છે આજું બાજુ પછી ઓલું નદી છે ત્યાં બધા પગ ધોતા હોય છે ને પછી એ એ લોકા ત્યાં અંદર અ માથા ટેકવા જાય છે.
હા સાચી વાત છે તારી. અને તને ખબર કે આપડે બધાને સમાનતા અને સેવા કરવાની પ્રેરણા આપે છે આ આ મંદિર.
હા સાચી વાત છે સૌથી સુંદર એ વાત તો એ છે કે ત્યાંના કોઈ પણ ધર્મ ના વ્યક્તિ ભોજન કરી શકે છે કોઈ બી માણસ ગરીબ હોય કે અમીર હોય કે કોઈ બી આવે તો ત્યાં એ લોકાને ભોજન તો આપે જ છે.
હા સમમાાર
હા સાચી વાત છે, અને હવે પંજાબના અ ભોજન વિશે વાત કરીએ તો તો અ જેમ આપણે કીધું કે ત્યા બધા સારું હોય છે, અને જે છોલે ફ જે છોલે ભટૂરે છે, કોઈ પરોઠા પરોઠા અને અનેક સ્વાદિષ્ટ વાનગીઓ પણ ખૂબ જ લોકપ્રિય છે, ત્યાંની
હા તોને હું બીજી પણ વાત કઉ પંજાબના ભોજન વિશે કે અમારે અહિયાં સરસો સાગ મક્કીની રોટી. બધા જમવાની સાથે એક્લા
હમ બર પણ તારો અવાજ બરાબર નહી આવી રહ્યો
હા નેટવર્ક ઇસ્યુ ચાલે છે.
બરાબર તે શું કીધું હમણાં?
મેં તને એમ કીધું કે અમારે અહિયાં અ વધારે પ્રમાણમાં અ સરસોદા શાક મકેદી રોટી એ આખા વિશ્વભરમાં તો પ્રસિદ્ધ જ છે, અને અમારે સવાર હોય કે સાજ જમવાની સાથે એક ગ્લાસ ભરેલી લલસી તો મળે અને તેથી આ ભોજનનો આનંદ બમણો થઈ જાય છે.
હા સાચી વાત છે, અને પંજાબના લોકો તો ખાવા પીવામાં ખૂબ જ શોખીન હોય છે. કઈ આમ કઈ મળે ના મળે પણ એ લોકા ગમે તે કરીને એ લોકા ન તો ભોજન એ લોકા બનાઈ જ લે તા હોય છે, અને ખઈ જ લેતા હોય છે, અને લસ્સી તો એટલી એ લોકોને વાલીએ છે, કે ખાવાનું હોય પીવાનું હોય કે સુતા હોય કે જાગતા હોય કે કઈ બી હોય તો સૌથી પેલા જેમ આપણને ગુજરાતીઓને ચા યાદ આવે એમ એ લોકોને લસ્સી યાદ આવે તો શું હવે અ લોક લોકની
તારે લોકનૃત્યની વાત કરવી છે? હા હા હું સમજી જ ગઈ કે તને લોકનૃત્યની તો વાત આવશે જ
હા તો તું મને થોડું જણાવીશ કે શું એમાં શું કરતા હોય છે.
હા તેમાં મોટા પ્રમાણમાં ભાંગડા અને અ ગીદ્ધા પંજાબના પ્રસિદ્ધ લોકનૃત્યો છે, કે ભાંગડામાં ખુબ જ ઉર્જા હોય છે, સંગીત વાગે ને એટલે બધાનું મન નાચવા લાગે છે. અને ભાંગડા તો ઢોલ સાથે જ કરવામાં આવે છે, અને એ ભાંગડા કરવાની મજા જ અલગ અને ગીધા અ ગીધા જે છે, ને એ ખાસ કરીને મહિલાઓનું લોકનૃત્ય છે, કે વૈશાખ ખી પંજાબનો સૌથી મહત્વપૂર્ણ તહેવાર છે. આ દિવસે નવા પાકની ખુશીથી ઉજવવામાં આવે છે.
અ સાચી વાત ખેતી અ ખેતી અને તહેવારો કેટલો સુંદર સ સંબંધ છે.
હા બો જ ખેતી અને તહેવારો નો તો બો જ સુંદર સંબંધ છે. અને પંજાબના લોકોતો રમત ગમતમાં પણ એટલા જ આગળ હોય છે. તું કોઈ પણ વસ્તુમાં દેખે ને ડાન્સ હોય જમવાનું હોય સૈનિક હોય રમત ગમત હોય બધામાં તને પંજાબી તો જોવા મળે જ કારણ કે તે લોકો પહેલેથી જ ફિટ હોય છે. અને કોઈ પણ પંજાબ નુ માણસ તને પતલું કે એવું આપડા જેવું દેખવા ના મળે.
હા સાચી વાત છે એ લોકો તો એકદમ તંદુરસ્ત ફિટ અને એકદમ હટ્ટાકટ્ટા હોય છે અને ઘણા લોકો તો આંતરરાષ્ટ્રીય ખેલાડીઓ બી પંજાબમાં થી જ હોય છે.
હા સાચી વાત છે કારણ કે પંજાબ માં લોકો રોજ ઉઠીને કબડ્ડી રમત હોય છે એમાં એવું છે કે સેનામાં પણ પંજાબમાં યુવાનોનું મોટું યોગદાન હોય છે.
હ સાચી વાત છે. દેશની સુરક્ષા માટે તેમનું એટલું સંપૂર્ણ ખરેખર પ્રશંસા પ્રશંસા નિયર છે જેટલું આપણે પ્રશંસા કરીએ એટલું ઓછું છે. કેમકે એ લોકો એટલું બધું દેશ મા દેશની સુરક્ષા માટે એ લોકો કરતા હોય છે હંમેશા એ લોકો આગળ હોય છે પહેલા બી ઘણામાં એ લોકોની જયારે યુદ્ધ થઈ ત્યારે પંજાબ જોડે ઘણી બધી યુદ્ધ થઈ છે.
સાચી વાત પરંતુ પંજાબમાં ઘણા બધા ફરવાલાયક સ્થળો છે જેમ કે અમૃતસર જલિયાંવાલા બાગ પ્રૃ્
હા, અને જલીયાવાળા બાગ ત આપણને દેશમાં ઇતિહાસની અ ઇતિહાસથી યાદ અપ પાવે છે નય
એટલો વરસાદના કારણે
હા, સાચી વાત તારો અવાજ બી થોડો કપાઈ કપાઈને જ આવે છે.
હાલો.
હાલો.
હાલો હા વરસાદના કારણે બહુ જ નેટવર્ક ઈસ્યુઝ આવી રહ્યો છે.
હા, એજ તો આપણેે ક્યારેક પછી વાત કરીએ
હા, સારું સારું વાંધો નય કારણ કે અત્યારે તો આવું જ રેવાનું
હા, સાચી વાત છે હવે ક્યારેક પછી જાણી લઈશું.
હા, સારું સારું
ચલો અજ
આવજો